હલો.
બોલ બોલ
હમ્મ શું હાલે
બસ જમી લીધુ તું કે
જમી દીધું હે બસ અવાજ તારો ધીમો આવે
હા હા કેમ બધીમાં વાત બરોબર
શું અરે માઇક્રોફોન
બાજુમાં જ છે હવે આવ્યો
હા આવે છે હોવે
હા હા સુ ખાધુ રોટલા
સાક રોટલા દૂધ દહીં ખીચડી પાપડ એવું તે
ફુલ બસ આઠ કાઠિયાવાળી થાડી
કઠિયાવાળી તે હું
મળશે રોટલી શાખ
એવુ રોટલા વોટલા બનાવા હે કે નહી તમારે
કોકવાર
કેવું હે
હમ્મ અત્યાર તો ફિલ્મ અત્યાર તો ફિલ્મ અત્યારે વેબ સિરીઝ આવી નહી જોતો હતો અત્યારે
અવાજ તારો થોડોક ધીમો આવે છે.
એમ કહું છું અત્યારે વેબ સિરીઝ આવી એ જોતો હતો.
કઈ?
પ્રીતમ એન પેઢળો
અરે હા યાર એની પણ અ જોયું હતું કે ન્યૂઝ એવું મળ્યું હોય સારી એમ કે હે
બહુ સારી મજા આવે એવી હે
નઈ
હ સાયબર સાયબર વિશે
હમ્મ હમ્મ હમ્મ હમ્મ બરાબર
વરસાદ આસી છે એમાં સારી છે
એ પેલો છે નેટેવેથ ફ વાળ શું નામ છે એનુ
એનું ના બુલાઈ ગયું એનું બાઈક
સારું હ યાર
હા હીરો હતો મેન
હા હા.
આામાંવલા નઈ
હા હા સુનામન પ્રીત મેન
પેડડો પીડીઆરો ઓ
ઓકે ઓકે કેટલીક સીઝન એક જ છે કે બેય એની
એક સિઝન એની આઠ એપિસોડ છે એક જ છે હા
બરાબર બરાબર, મેં પણ એને જોઈ તી હમ હમ રીલ્સમાં ક્યાંક એવું તું છે ને તો મેં જોયું હતું બવ સારી એવી છે.
હા મજા આવે કંટાળવા નહી આવતો સારી હે.
હમ હમ હમ સાયન્ટિફિક ઉપર કે મતલબ
સાઇબર સાઇબર ઉપર સાબર હા. હચમોલી બ્લુ બ્લુ વેલ ગેમ નથી નીકળી
હા હા હા હા હા.
એ એના ઉપર બધું મતલબ એમ એવું બધું એમ
ઓકે ઓકે
ઓ કે સાહેબર બસ ચાલુ અડધી પહોંચ્યો.
એવું હોય.
હા.
હમ હમ મારે જોય છે યાર ખબર નઈ ટાઈમ મળશે ત્યારે જોઈશ.
મને એક વખ સજેશન દીધી તી એટલે મેં ચાલુ કરી.
એવું.
હમ.
બરાબર બરાબર. બીજી અત્યારે કઈ ચાલુ હ ખબર ટ્રેન્ડિંગમાં
બીજી તો હવે ખબર નહી હવે કઈ હશે.
ક્યાં.
બાકી તો બોલીવુડની મૂવી એ બસ.
હમ હમ હમ.
હાલ ભાવી એ અત્યારે.
હજુ કઈક રીલ્સમાં આવીવી રીતે કઈક સી વાળી ખબર એસ એચ ઈ વાળી ખબર
હા હા એ તો જો નઈ એને ઘણો ટાઈમ થઈ ગયો એને તો
હા મને ખબર નથી કોણ.
હા હા નેગ.
એની મતલબ રિલ્સ જોઈ આની અને એની બે એની એમ બરાબર બરાબર.
આ તો જીઓ હોટ સ્ટારની છે.
કઈ?
કઈ પ્રીતમ વારી.
પ્રીતમ વાડી ને, ઓકે ઓકે.
એમાં અરસદ વારસી હોય તને યાદ હોય ખબર મુન્નાભાઈ એમ બી બી એસમાં સરકિટ હતો.
હા એને અરષદ વારસીને ઓળખૂ હું હ.
હા એ સર્કિટમાં ખબર લાસ્ટ માં શોર્ટ સર્કિટ નાન છોકરો હોતો ફોટો બતાવ્યો એનો. લાસ્ટમાં આ એ છોકરો ઈ જ છે ભેગો. નાનો છોકરો હા.
હજુ હાલે
ભેગા થઈ ગયા એમ.
બરાબર બરાબર.
સારી છે મતલબ સાઈબર વાળા કે છે આપણને મતલબ આમ કરી શકાય આપણામાં એ બધું એમ.
હા એના મેં ટુકડા ટુકડા રીલ્સમાં જોયા હતા ટુકડા નાના નાના.
હમ.
એમાં એવું જ હતું કે તું ક્યાં બેઠું હોય ને એવું બધું મતલબ. પછી ઓલો બધો જોઈ શકે અને પછી કઈક વાઈફાઈ ના કઈક સિગ્નલ આપેલા હોય. ફોટોમાં એવું કંઈક હતું.
એમાં મતલબ માણસોને કેવી રીતે નુકસાન કરીએ કે ટેકનોલોજી પણ છે. એમાં અલગ એમ
બરાબર બરાબર એ તો છે. ને
જેટલું સારુંએટલું ખરાબ પણ છે. ને
હા એ છે.
આખોદી કેમેરા ચાલુ પડ્યા હોય ને એ બધું.
હા હા.
બોવ ધ્યાન રાાખવા જ એ હું બધું ધ્યાન રાખવા જેવી વસ્તુ હોય.
હા હા. હમણાં જોયું આમિર ખાન ના ત્રીજા લગન હા પાંચ જુલાઈ હ
આપડા જેટલો છોકરો હોય એનો.
આ મોટો તેત્રીસ વર્ષ નો એજ તો કે મોટો.
તો હાથ દેને.
બીજા ના કંઈક પંદર વર્ષ ને એવું કાંઇક છે.
હા બાકી છોકરી છે. ને
હા એ ઓગણત્રીસ વર્ષ નો હો જમાય ને માણસ છે. હો ભાઈ
હમ કાંઇ ન થાય.
હવે એની ઉંમરે થઈ ગયા હશે યાર પંચાવન સાઈઠ‌ જેવી તો નઈ થઈ.
એકસઠ એકસઠ મુ કદાચ‌ એને
બાપરે.
હવે હું હોય.
હમ.
શાંતિ નહી માણસોના ને.
હા ભાઈ પૈસા હોય તો બધું કરે શું કેવું.
હોવ ચારે કરે પાંચે કરે કોઈ ના ના પાડે.
હા એ જ છે.
પૈસા જ છે. ભાઈ જે છે. એ બધું
હમ હમ હમ શું આજ ગયો હતો ભુજમાં.
ના ના ક્યાંય ગયો નથી આજે.
તો શું આજે ઘરે ઘરે હતો.
હો‌‌ ધરે બસ આરામ
શૂ વાત રવિવાર કાઢી નાખયો.
હમ હો શું કરે.
હુ‌ હુ હુ.
થોડા ઘણા ઓનલાઇન કામ હતાં પતાયા થોડા ઘણા.
બરાબર બરાબર.
હમ હમ.
એમ છે. સારું સારું ત્યારે તે ફોન કર્યો ને ત્યારે હું જ આવ્યો હતો ઘરેથી.
અરછા.
પાછું જાવાનો કંટાળો આવતો એ તો પહચ્યો જ તો એવું છે.
એક વાર ધરે આવી ગયા પછી જવાનો.
પછી તો જ થોડી વાત વા
બ તો કતા વેલકમ જંગલ સારી છે.
તે જોઈ.
જોઈ નથી પણ મતલબ આમ ટાઈમપાસ કોમેડી જેવું છે. એમ
બરાબર બરાબર મને લાગે હશે તો મતલબ કન્ટેન્ટ સારો હશે. કોડી નો કેમ કે એટલા બધા કેરેક્ટર ભેગા કરી ને એમાં
હા બસ કોમેડી એ છે મતલબ એમ બાકી કાઈ સ્ટોરી કે હો
એજ મતલબ કોમેડી કન્ટેન્ટ હશે સારું એમ
હા ઈતો છે વિચા કર ઓ દિલેર મેંદી છે ને ઈ પણ છે એમાં
અવાજ તારો ધીમો આવૅ
કહું છું દિલેર મહેંદી પણ છે એમાં એમ
ઓકે ઓકે બરાબર બરાબર ઘણા બધા હેને એમાં ભેગા કરીએ દુનિયા ના માણસો
અરે ઘણા બધા ઓ ઓલમોસ્ટ જે બધા કોમેડી વાળા છે બધા આવી ગયા એમાં
હા વધારે ભેગા કરી લીધા કન્ટેન્ટ ખબર ની કેવો હોય એ તો જોવો પડશે
રાજપાલ યાદવ ની પેલી ફિલમ છે ને જેલમાંથી આવ્યા પછી
એમ છે ખબર નથી મને
વાજમાંજન જેલમાં લગેતો રાજપાલ યાદવ ઓલો પૈસા લીધા હતા અને પછી પાછા પાછા ન દીધા ને એમ
ડુબી જતો એવો ને ગેણા માં આવી ગતો એવું કઈક હતું ને
થોડાક બીજેલ માર્યો પ જી કોકે બાર ગઢાય સલમાન ખાનને ગઢાયો કે સને અક્ષય કુમાર
બરાબર
બધા પાહે પૈસા લેવા ગયો પણ કોઈ પૈસા આપે ની એને
હા હા કઈક પ્રોડક્શન હાઉસ એવું વિચારું કર હતું એવું કઈક હતું
હાય હા એવું હતું તેં રિપોર્ટ હા ત્યારે એ પોતે કહેતો હતા કે બોલીવૂડ ખાલી આમ દૂરથી સારું લાગે બાકી કોઈ કોઈનું ન થી એમ
હમ એતો ભાઈ હાલે તો હાલે એવું હે વધારે હોય તો તમે કરી શકો
કેવી સારી કેવી સારી સારી મૂવી કરેલી
હા બધા રૂપિયોના નાખી દીધા હશે એમાં સમજોતો
એ ફિલમ હાલી ની પછી એટલે લોસ મા લગ્યો
પછી એવું ન થાય ને તમારે હોય જાય તો એક કરોડને એક કરોડ એક કરોડ નાખી દઉં રેય તો પસી ધોવાઈ ગયા
હા ઈજ ને
હમ
પસારા કોમેડી સારી હોય રાજપલ યાદવની
હમ હમ હમ
ઈ છે જોનીલિવર છે
જોનીલીવર હજુ
હવ
તો પેલા જેવી મુવી ના થાય પેલાવી મુવી આવતી હતી કોમેડી હેને વેલકમને ધમાલને જોયા તા
હા કંટાળો ના આવે એમાં એમ જોયા જોયા કરી તો
હ અત્યારે જો ગોલમાલ હે જોયું ગોલમાલ સિરીઝ સારી
હા ઈ જ ધમાલ ફોર આવશે હવે
હા હ બધ ખાલી સક્સેસ માટે કાઢે બાકી જોવું પડે એવું એ. આ કેવું બોર્ડર ટ આવને એવું કેવી રીતે.
એ ધમાલ ફોરેન જે ધમાલ જેવું છે એ જો એનું બધું કોપી ટુ કોપી
હમ.
એ માણસ મળતો ને હ કઈ જાય ને એ ડબલ્યુ ને એમ નને એ બધી એ બધી ફિલ્મ
અરેરે શું.
કોકલ બેવલા ગોગ એક્સ્ટ્રા કોમેડડી કેમ કરતા હોય.
હા હા હા એ મજા અલગ હતી યાર જયારે દાા ત્યારે જોતા તમાને બધું. તમારને વેલકમને. હમ હમ.
ત્યારે ત મતલબ ટીવીમાં બીજી ત્રી જનાતે કંટાળો ના આવ્યો જોવાનો.
હા આરામથી કેટલી કેટલી વાર જોઈ નાખતા આપડે.
હમ દમવીયા દખા પ
ધૂમને ધૂમ ટૂને ધૂમ ટું તો એટલી વાર જોઈએ અમે
હા મજા આવ આજકાલ આવો. એને એના પછી બાઈક એના બ બાઈક બુ એ કરીશું બાઈક.
હા ત્યારે ત્યાર પછી ખાલી ગય તી.
હાલાાલ લાલ બટન દબાવ અને સ્પીડમાં ભાગી જાય બાઈક.
હ ક્યારે કક